હ
હેલો કેમ છો.
બસ મજામાં.
હ-હ-હ વરસાદી વાતાવરણમાં બધા મજામાં હોય કા.
હા ઘરે ગોધરુ લઈને સુઈ જવાનું બીજું તો શું.
હમ-હમ ગરમી માંથી કટાડી ગયા કા.
હા હવે ઠંડાક થઈ ગઈ ના મસ્ત.
હવવે ઠંડક થઈ ગયા એટલે મજા આવે એમ.
વરસાદ આવે એટલે ભજીયા જ યાદ આવે.
સાચી વાત છે, હો. ભજીયા ઢોકળા તો ગરમ ગરમ ચા.
હા.
અત્યારે તો દ્વારકામાં પણ મસ્ત એ હશે વાતાવરણ. કેમ કે પાણી દરિયામાં પાણી પાણી. અને અત્યારે ચોમાસામાં ભીડ પણ ના હોય મંદિર માં કોણ જવાનું હતું અતં દર્શન માટે ભગવાન ના.
એવું તો લાગે ત્યાં રોજે કેટલી ભીડ હોય કે વાત જ્યાવા દઓ બહુ જ ભીડ હોય ત્યાં.
પણ અત્યારે જવા જેવું છે દ્વારકા શાંતઈ થી મસ્ત દર્શન થાય.
હા હા શાંતિ હોય ને મસ્ત દર્શન પણ ઓમ છે ને પેલો વાલો કુંડ છે. રેવતી કુંડ ને એમાં અંદર ક્યાંય નાહવા ના અત્યારે આપે.
મેં તો પહેલી વાર સાંભળી આ રેતી ખુનો તો.
ત્યાં ગોપી તળાવ છે.
ગોપી તળાવ તો ખબર હા.
હમ માવાઠીયા ત્યાં ના આપે.
એ રેતી કુંડમાં મતલબ બધા નાવા જાય એમ.
હા નાવા જાય ગોપી તળાવમાં પણ નાવા જાય.
ગૂપી તાળાવમાં તો મેં કોઈ નાહતા નથી જોયા રેવતીે િકુળ નો પહેલી વખત સાંભળ્યો એ કેટલું દૂર આવ્યો દ્વારકાથી
એ આપડે એમાં રિક્ષામાં જ જવાનું હોય ને આપડે ત્યાં દ્વારકાઓ ઉતરીએ પછી આપણે બેટ દ્વારકા અને રુક્ષ્મણી મંદિર ને આ બધી લઈ જાય
હા
હા ગોપી તળાવ
અમે ગોપી તળાવ ગયા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગ ગયા હતા રુકમણી મંદિર રહી ગયુંું તો ત્યારે ક્યા બનતું હતું એવું કઈક હતું
હા રુક્ષ્મણી મંદિરે અને હજી કઈક આવે છે હો ઘણું આવે છે ત્યાં એ રી્ષા આપડણે ત્યાંથી કરી લઈએ ને
હા એટલે બધે ફેરવે
બધે ફેરવે લોકો સાંજ સુધી અને અમે તો ટ્રેનમાં જઈએ અહીંથી જુનાગઢ થી બાર વાગે ઉપડે અને પાછી ત્યાં સવારે ઉતારે અને પાછી ત્યાંથી રોઠે ઉપબડે
એવ
હમ એવું એટલે આખો દિવસ ફરાય છે
હા
અને જમી પછી પાછા નીકળીએે
તો તમારે તો નજીક જ કેવાય ને જુનાગઢ થી દ્વારકા
હા ચાર વાગે પાછા ઉતારે અમને અહં રાતે
તમે તો એક દિવસમાં જઈને પાછા આવી જાાવ નહીિ
હા એક દિવસ માં જઈન પાછા આવતા રહે એવા
તો બે દિવસ તો લાગે જ
હે તમારું કયા ગામ છો
મળડિયાદ
હા હ હ તો પેલું આણંદ પાસે છે એજ ને ખેડા આણંદ હા હ હ હા હા હમણા આણંધો આ વલી
સવારે છ ની ટ્રેનમાં આવ્યા હતા તો અમે ચાર વાગે ત્યા દ્વારકા પહોચ્યા હતા એ તો પહોંચ્યા તા જ તો પછી પહોંચીને એમ પણ નવા બધું અલગ ત્યારે ટાઈમ લાગે એટલે અમારે સાંજે દર્શન માટે અમે નીકળ્યા ત પછી એ દિવસ તો અમારા દ્વારકા મંદિર માં જ ગયું પરી બીજી દિવસ અમે રિક્ક્ષા કરી દીધી હતી એટલે આખો દિવસ બધું ફર્યા ફરી પાછા અમે લોકો રાત સવારે નીકળી ગયા હતા એટલે બે દિવસ દ્વારકા ગયા
હા હ
અને એમાં તો અડધું બેડ દ્વારકા તો બધું રહી જ ગયું લાઈન બહ હતી તો
હા અત્યારે તમે જાઓ ને હે ગમે તે ને જાાવ ને ત્યારે ત્યાં ગોળદી જ હોય જો અહીં અમારે બાજુમાં છે ખોડલધામ કાગવડ કરીને ખોડલમાંનું
હા ખોડલધામ તમાર સાઈડ આવ્યો હા ને
હા અમારસ દે પણ બધી જગ્યાએ મંદિરે તમે જાઓ ને અમે જુનાગઢ મંદિરે જઈએ તો એમ જ હોય ફરચક જ મંદિર હોય ક્યારેય એમ ન હોય આપણને કે આજે
કે શાંતિથી દર્શન થાય ઓછા દર્ ઓછા લોકો હોય તો
માં જ રેવાનું
હા ઓલવેઝ ભીડ તો હોય જ ત્યાં આગળ
હા આપને એમ થાય કે આવી સીઝન છે વરસાદ છે તો કોઈ નઈ હોય પણ તોય ત્યાં હોય એ જ પબ્લિક
પબ્લિક જવા વાળી તો જાય જ
હા ગમે તે હોય ને વાતાવરણ એવું
હમ અને ફોનમાં મસ્ત તો દર્શન થાય આપડે વગર ભીડે ને ભગવાન ને આરતી મસ્ત જોવા મળે ત્યાં જઈએ
એ રોજ જમે
તવચા તો ઊભા બી નથી રેવા દતા એક સેકન્ડ એ આમ જાાવ દૂર થીને જ આપણે લાઈન માં જ ઊભા ઊભા ભગવાન નું દર્શન કરતું કરતું જવું પડે
આપને પાંચ મિનિટ આપડે એમ થાય કે આાલ ઝાંખી કરવી જ છે આ તો પણ ના ઉભા રહેવા દએ શ્રી શ્રીફળ ધરાવવાનું હોય ને તો શ્રીફળે હજી તો લીધું ના લીધું તો કે જાાવ
હા એટલે બધું તો લેવાનું જ ન કેમ કે મહારાજો તો લઈ લઈને બી કશું કરતા નથી એનું એજ પાછું આપી દેતા હશે બહાર
એ એ સાચી વાત છે ચુંદડીને આપડે જે બધું લીધું હોય ને એ બધું એમમ ને કઈ વ્યવસ્થિત કઈ કરવા તો દે જ નહી ઈ લોકો કરે પણ તોય
દર્શન ના નામે બધા એ કમાવાનું ખોરી લીધું છે અત્યારે તો તો
તો અહી આપડે સારું છેવ શ્રીનાથજી એટલે કે આપડણે નાથ દ્વારા અને એઈ બાજુ જઈએ તોવી એઈપી પાસ લે વાપ પડે છે વઆઈી પામાં નતર તો આમ તારે આપને કેમ અધર ઉપાડશે એવી રીટની ગોડદી
હા
બાપા એવી બહ ગધી આપને તેમમ થાય કે ચેપાઈ જાવં તો આઈ નને મરી જાાવ
હા
જો પડી ગયા તો બધા આપડી ઉપર ચડી ગયા જવ પો મે
તો હ તો ખાલી ગુજરાત‌ દ્વારકા જ ગયેલી છું બીજા એક કઈ મંદિર નથી થઈ ગઈ બધું બાકી જ છે.
હમ.
હા તમે ક્યાં ક્યાં ગયેલા છો.
અમે તો હા રાજસ્થાનમાં આપડે પેલું બધું જોયેલું હમ. હા અંબાજી બધે સંસદ પોઈન્ટ ને એ બધું જોયેલું. અને આ બાજુ આપડે ભાવનગર સાઈડ આપડે ખોડલમાં ન છે ને
આ કોડયા આ સિ ઓરી કોડય માતાનું મંદિર
ને પેલું આપડે અમદાવાદ પાસે આવે સારિંગપુર ને પછી આમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાજુથી અમે લઈ તો એ બધું અમે જોયેલું છે.
સારંગપુર તો મેં પણ જોયું છે સારંગપુર આ ખોડિયાર માતા મંદિર છે ને ભાવનગર એ બધું બાકી છે.
હ એક વાર અમે લગ્નમાં બોમ્બે ગયા ત તો ત્યાંથી શિરડી ને ઈ સાઈડે જોવાઈ ગયુંું. થોડું ઘણું
હા મુંબઈ તો હું વયલી છું મહાબળેશ્વર પંચગીને લોણાવાલા એ બધે
હા અમાર એ રહી ગયું છે અમે શિરડી બાજુની હ બસ કરેલી હતી શિરડી બાજુની.
અમે મહાબળેશ્વર ગા તો ત્યાં આગળ એક મહાદેવ ના મંદિરે લઈ ગયા હતા. પણ એ મને નામ નથી યાદ એમ મહાદેવ નુ શું નામ હતું. ત્યાં આગળ તો બધા હિલ સ્ટેશન જ છે એટલે
હા જેટલું જોવા એટલું સારું જ છે તમારી પાસે તો વડતાલ ને ઈ બધું પાહે જ થાય ને.
હા વડતાલ મારી કોલેજ વડતાલ હ હું કોલેજ જાઉં છું ને તો વચ્ચે વડતાલ આવે જ છે. હા વડતાલ થી દસ કિલોમીટર જ મારી કોલેજ છે એટલે મારે રોજ વરસાદ જવાનું થાય જ.
હા તો વલ્લભ વિજ્ઞાન નગર માં ભણે છે ને.
એની વિદ્યાનગર અને વડતાલની વચ્ચે બાકરો લાવ્યો ને ત્યાં.
ઠેક બાકોલ હા આણંદને બધું હ પા
હા હા હા નજીક જ.
હમણાં હું આવેલી હતી.
અચ્છા એવુ
આણંદ મારી બેબી ત્યાં જ છે ને.
ભણવા માટે.
ભણવા માટે છે મામારે બેબી વિદ્યાનગરમાં.
એટલે જ તમને ખબર છે.
હમ્મ
મને એમ કે તમને કેમ નઈ ખબર.
ના ના એટલે મને ખબર છે.
સનું ભણે છે.
એ ત્યાં એનું મને સ્કૂલ નું નામ ભૂલાય ગયું છે.
સ્કૂલમાં છે તમારી છોકરી
હા હા સ્કૂલમાં. હા હા કોલેજમાં એટલે યુનિવર્સિટીમાં છે.
અચ્છા તમે છેક અહીિયાં આગળ મૂકી છે તો ભણવા.
અમે હા હા ડિગ્રી કરવા મકી છે.
અચ્છા.
હા હા હા.
ત્યાં આગળ છે વડતાળ બહુજ ફેમસ છે બધા બહુ દૂર દૂર ને આવે છે. ફોરેન થીમ પણ આવે છે.
હા બે વર્ષનું છે ને એટલે કીધું એક વર્ષ. તોય યોગ્ય હવે એક વર્ષ ર છે એટલે.
વિદ્યાનગર તો પણ બધી બહુ કોલેજો છે બધા બહુ દૂર ત્યાં આગળ તો. કચ્છ સાઈડથી પણ બધા હો.
પણ ત્યાં હું આવેલી. હું જોઉં ને તો રોડ ઉપર બધી કોલેજો અને હોસ્ટેલો કોલેજોને હોલ. તો આપણને નામજ ભૂલાય જાય એમ થાય કે કઈ આપ. આપડી છોકરી ને કોલેજ ને હોસ્ટેલ.
તમે ભૂલીજ જાાવ કે કયો રસ્તો કઈ જાય છે.
હા. એટલે તમે એડ્રેસ ને બધું મોબાઈલમાંજ મા છોકરીએ નાખી રાખેલું હતું એટલે બધું આપડે. ભુલા ના પડીે એ બધું આપડે બતાવી શકીએ.
અત્યારે તો ફોનમાંજ બધું એટલું. થઈ ગયું છે ને તો તમે ભૂલા ના પડી શકો ગૂગલ મેપ બધું ચાલુ કરી દે એને હ. એ ત્યાં આગળ તો બધી બહ હોસ્ટેલો કેમ કે બધા દૂર દૂર થીને આવી રીતે જો તમે જુનાગઢ સાઈડ ના કચ્છ સાઈડના પછી મિસાગર સાઈડ ના બધા બધા સ્ટુડન્ટ મોસ્ટલી ત્યાંના જ હોય છે.
ચાલો કોઈ નવા ટોપિક સાથે મળશું.
હા હા સારો હ હા તમારો પણ આભાર. બ.